હલો હા હા.
હા એ ભાઈ કેમ છે. હલો.
મજામાં મજામાં.
આજે આપડે એવા વિષય પર ચર્ચા કરો કરવા જઈ રહ્યા છીએ જેના પર દરેક યુવાન વિચારતા હોય છે એક વિષય છે સ્ટાર્ટ અપ વર્ષિસ જો કયું વધુ સારું. આજકાલ ઘણા લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે પરંતુ જ્યારે ઘણા લોકો સારી કંપની માં નોકરી કરવાનું પસંદ કરે છે તારા માટે કયું સારું છે ભાઈ.
હ હાય ભાઈ હું મજામાં છું આજનો વિષય ખરેખર ખુબ રસપ્રદ છે. મારા મતે સ્ટાર્ટ સ્ટાર્ટઅપ અને જોબ બંનેના પોત પોતાના ફાયદા અને પડકારો છે. કોઈ એક હંમેશા સારું હોય એવું કહી શકાય નહીં તે વ્યક્તિના સ્વભાવ રસ આર્થિક પરિસ્થિતિ અને જીવનના લક્ષ્ય પર આધાર રાખે છે.
સાચી સાચી વાત છે ભાઈ ઘણા વિદ્યાર્થીઓને કોલેજના પેહલા જ વર્ષથી એક પ્રશ્ન થતો હોય છે. કે અભ્યાસ પૂરો થયા પછી સારી નોકરી કરવી કે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવું ઘણાં લોકો મો ટી કંપનીમાં જોબ કરવાનું સપનું જોવે છે જયારે કેટલાક લોકો પોતાના વિચારોના આધારે નવો બિઝનેસ ઊભો કરતા હોય છે જયારે નવો બિ બિઝનેસ ઉભો કરવામાં સામે સામે ઘણા પડકારો આવે છે પણ તારા મતે શું છે ભાઈ બિઝનેસ? ઊભો કરવા ઘણા લોકો માંગે છે.
બિલકુલ ભાઈ મારા મતે જોબનો સૌથી મોટો ફાયદો સ્ટેબિલિટી છે. દર મહિને નક્કી પગાર મળે છે કામનો અનુભવ મળે છે અને ધીમે ધીમે પ્રમોશન પણ મળતું જાય છે ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવાર માટે જોબ ઘણી વ ખત સુરક્ષિત વિકલ્પ બની શકે છે.
હા કારણ કે દરેક પરિવાર જોખમ લઈ શકતું નથી ઘણાં પરિવાર એવા હોય છે કે જે પોતાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય છે તેનાથી તે જે છે ઈ જોખમ લઈ શકતું નથી ઘણાં વિદ્યાર્થીઓની પરવ કરિયરની આર્થિક સ્થિતિ જે છે ઈ મજબૂત હોય છે તે બિઝનેસ ચાલુ કરે છે અને ઘણાં વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક જવાબદારી પણ તેમના પર હોય છે તેથી તેઓ પેહલા જોબ પસંદ કરે છે જેથી નિયમિત આવક શરૂ થાય.
સાચું કહ્યું જો કોઈ વિદ્યાર્થી બી ટેક, બીબી એમ બી એ અથવા તો અન્ય પ્રોફેશનલ કોર્સ પૂર્ણ કરે છે અને તેની સારી કંપનીમાં નોકરી મળે. તો તે પોતે પોતાનાં પરિવારનો આર્થિક રીતે મદદ કરી શ
સો ટકા ભાઈ પરંતુ જો કોઈ બીજી તરફ બીજી કોઈ વ્યક્તિ જે છે સ્ટાર્ટઅપમાં ઘણી તકો છે જેમ કે નવાં નવાં બિઝનેસને ઓપરેટિંગ કરવા નવાં-નવાં બિઝનેસ સ્ટાર્ટ કરવા જેમકે જે ના અલા હોમવર્કથી લઈને નાનાંમા નાના બિઝનેસથી લઈને મોટામાં મોટું સ્ટાર્ટઅપ આજનાં વ્યક્તિ કરી શકે છે જેમ કે જેમ કે ઘણાં એવા મોટા વ્યક્તિ છે જેને પોતાનાં નામે ઘણા એવી સ્ટાર્ટઅપ કંપનીઓ ખોલી છે જો કોઈ વ્યક્તિ પાસે નવી વિચારધારા હોય અને મહેનત કરવા માટે તૈયાર હોય અને પોતાનો બિઝનેસ કરી કરવા માટે સો ટકા તૈયાર હોય અને બિઝનેસ શરૂ કરીને લોકો ઘણાં લોકોને રોજગાર આપી શકે છે અને તેનાથી પોતાની અને બીજા લોકોની પણ મદદ થાય છે. અને ઘણાં લોકોને તે રોજગાર પણ આપી શકે છે.
હા ભાઈ આજના સમયમાં ઝોમેટો, સ્વિગી, ચીરોદા બોટ ફ્લિપકાર્ટ જેવી ઘણી મોટી કંપનીઓ પણ એક સમય નાના સ્ટાર્ટઅપ તરીકે જ શરૂ થઈ કર્યું હતું આજે લાખો લોકો ત્યાં કામ કરે છે.
સો ટકા ભાઈ બિલકુલ, સ્ટાર્ટઅપનો ઘણો મોટો ફાયદો એ છે કે પોતાનો નિર્ણય પોતે જાત જાતે લઈ શકે છે કોઈ બોસ ના હોય અને ના તો કોઈ કોઈ તેને ટોકવાવાળો માણસ, પોતે બોસ અને પોતે રાજા અને પોતે કમાવાવાળો પોતે પોતાનાં વિચારો પ્રમાણે કામ કરે પોતાનાં વિચારો પ્રમાણે બધું શોધે. પોતાના વિચારો પ્રમાણે બધી શોધખોળ કરે અને કંપનીના જે માણસો જે છે નોકરીયાતો તેને પણ તેઓ તેવું શીખડાવે કે જેની કંપનીમાં સારી એવી સફળતા પ્રાપ્ત થાય અને કામ કરી શક કાઈ પોતાના વિચારો પ્રમાણે જેથી પોતાનાં અને પોતાના સબ્જેક્ટમાં આગળ વધે અને અને સફળતા મળે તો કમાણીની કોઈ મર્યાદા રહેેતી નથી કમાણી તે જોએ એટલી ક કમાઈ શકે છે.
પરંતુ સ્ટાર્ટઅપ શરૂ કરવું એટલે સરળ પણ નથી. તેમાં રિસ્ક ખુબ વધારે હોય છે, શરૂઆતમાં પૈસાની જરૂર પડે છે ગ્રાહક કો મેળવવા પડે છે અને ઘણી વરખત તો વર્ષો સુધી નફો મળતો જ નથી ખોટ મેળવવી પડે છે
સાચી વાત ઘણા સ્ટાર્ટઅપ પહેલા જ એક બે વર્ષમાં બંધ થઈ જાય છે એનું કારણ છે યોગ્ય પ્લાનિંગ નો અભાવ અને પૈસાની અછત અથવા બજારમાં સ્પર્ધા હોઈ શકે છે બજારમાં સ્પર્ધા હોવાથી તે હકીકતમાં જે પર્સન જે છે એ હકીકતમાં જે છે સ્પર્ધાને લીધે ટકી શકતો નથી હરીફાઈની લીધ ટકી શકતો નથી અને તેનો બિઝનેસ જે છે એક એક કે બે વર્ષમાં પડી ભાંગે છે અથવા તો તે બંધ થઈ જાય છે હકીકત બિઝનેસ શરૂ કરવા માટે યોગ્ય પ્લાનિંગ ની પણ જરૂર પડે છે
એટલે સ્ટાર્ટઅપ શરૂ કરતા પહેલા માર્કટ રિસર્ચ કરવી ગ્રાહક ની જરૂરિયાત સમજવી અને યોગ્ય બિઝનેસ પ્લાન બનાવવો ખુબ જ આવશ્યક છે
સો ટકા ભાઈ મારા મતે સ્ટાર્ટઅપ માટે પૂરતા પૈસા રોકવા એ જરૂરી નથી પરંતુ આત્મવિશ્વાસ ધીરજ લીડરશીપ કોમ્યુનિકેશન સ્કીલ પ્રોબ્લેમ સોલ્વિંગ જેવી ઘણી એવી સ્કૂલો છે જે સ્ટાર્ટઅપમાં ખુબ જ મહત્વનો ભાગ ભજ્યો છે જેમ કે આપણે જે આપણામાં લીડરશીપનોો જે ભાવ સારો હશે તો આપડણે એક સારા એવા લીડર બની શકશું અને આપણા બિઝનેસ જે છે આપણે સ્ટાર્ટ જે કર્યું છે તેને એક સારા સ્ટેજે પહોંચાડી શકશું આત્મવિશ્વાસની સાથે ધીરજ પણ ખૂબ જ મહત્વનો છે કારણ કે જે છે ને થોડોક એવો ધીરજ રાખવાથી જે મહેનત નું જે પરિણામ મળે છે એ હકીકતમાં જે છે પરિણામ મળ્યું હોય એના કરતા સો ટકા સવાય જ મળે છે અને પ્રોબ્લેમ સોલ્વિંગ ની સારી એવી સ્કીલ હોય બધા ગમે તેવો પ્રોબ્લેમ આપણી સામે ઉભો આવીને ઉભો ર તો તેને આપે ગમે તેીતે સોલ્ કરી નાખીએ છીએ અને તે બિઝનેસને આપણે ખુબ જ સારી રીતે આગળ વધારવામાં ઉપયોગ બને છે અને જે સ્ટાર પ્રોબ્લેમ સોલ્વિંગની સાથે સાથે આપણે માન્ડ માઇન્ડ નું ટેલેન્ટ ટેલેન્ટ એટલે કે માઇન્ડ ની સ્કીિલ જ એટલી જરૂરી છે
હું પણ એજ માનું છું કારણ કે સ્ટાર્ટઅપમાં દરેક સમસ્યાનો સામનો પોતે જ કરવો પડે છે ક્યારેક ગ્રાહકની ફરિયાદ ક્યારેક કર્મચારીઓની સમસ્યા અને દરેક ક્યારેક નાણાં કે મુશ્કેલી આ બધું જ સંભાળવું પડે છે
હવે એક પ્રશ્ન એ છે દરેક વિદ્યાર્થી એ કોલેજ પૂરી થયા પછી સ્ટાર્ટઅપ સીધો જ શરૂ કરવો જોઈએ
મારા મ નહી જો કોઈ વિદ્યાર્થી પાસે અનુભવ ના હોય તો પેલા થોડાક વર્ષ જોબ કરવી પડે પછી સારો નિર્ણય લેવો પડે અને પછી જોબ દરમિયાન ઇન્ડસ્ટ્રી કેવી રીતે કામ કરે છે અને કસ્ટમર શું ઈચ્છે છે અને કંપની કેવી રીતે ચાલે છે શી શખવી શકાય છે
હા ઘણા સફળ જે એન્ટરપ્રિનર હોય છે અથવા તો જે મેનેજર હોય છે અથવા તો તે કંપની ના જે માલિક હોય છે એ પણ ઘણા વર્ષો દસ પંદર થી વીસ વર્ષ સુધી પેલા જે છે જોબ કરી લીધી હોય છે પછી કંપની જે કઈ રીતે કામ કરે છે તેની જે તેની લ મતલબ કે કંપની જે કઈ રીતે કામ કરે છે તેની તેના અનુભવના કારણે પોતાનો સ્ટાર્ટઅપનો જે નવો બિઝનેસ ચાલુ કરે છે અનુભવ ઘણી વખત એવી સફળતાની ચાવી બને છે તેને ધાર્યા કરતા પણ તેને સફળતા સારી મળે છે એટલે કે અનુભવ પ્લસ જે છે બિઝનેસ મેનેજમેન્ટ તે બહુ જ સારો વિકલ્પ લા આજના સમયમાં અને તેથી જ તે જે અનુભવ જે છે એ ઘણી વખત સફળતા ની ચાવી બને છે
અરે પણ હા સાચું કહ્યું ભાઈ જોબ આપ ડિસિપ્લિન ટીમવર્ક ટાઈમ મેનેજમેન્ટ અને પ્રોફેશનલ એન્વારમેન્ટ કામ કરવાની ટેવું પડી અને શીખવે છે
પરંતુ કેટલાક લોકો કહે છે જો સ્ટાર્ટઅપ કરવો હોય તો યુવાનીમાં જ કરવો જોઈએ, કારણ કે તે સમય સમયે જવાબદારી ઓછી હોય અને રિસ્ક લેવાની હિંમત વધારે હોય.
ઓન, હા-હા. આ વાતમાં પણ થોડું સત્ય છે, પરંતુ માત્ર બીજાને જોઈને શાર્ટઅપ કરવુ. એ યોગ્ય નથી પેહલા તો પોતાની તૈયારી પોતા પાસે સ્કીલ અને પોયતા પાસે ફાઈનાન્શિયલ પાય પોઝિશન પ્લાનિંગ હોવું જોઈએ.
સો ટકા ભાઈ બિલકુલ તે સો ટકા સાચી વાત કરી, આજકાલ સોશિયલ મીડિયા પણ ઘણા લોકો સ્ટાર્ટ ટપ માટે સફળતા ની વાત કરે છે. આજકાલ કેવા લોકો જ ને લોકોને આજે સ્ટાર્ટઅપ કર્યુ, અને કાલે જે કરોડપતિ બ બની જવું છે. તેવું આજના સ્ટાર્ટઅપમાં શક્ય નથી કારણ કે જે પોતાની દસ વર્ષની મેનત પ્લસ જે સે એને સફળતા મળે છે તે એક દિવસની સફ પડતા કરતા સો ટકા સારી જ હોય છે, કારણ કે પછી નિષ્ફળતા નો કોઈ પરિણામ જ નથી રે. તુ અને તે સફળતા ની વાત કરે છે અને અને સ્ટાર્ટઅપ ની તે સફળતા ની વાત કરે છે, પળંતુ એની પાછળ એન મેનત નિષ્ફળતા અને સંઘર્ષ વિશે ઓછું કહે છે.
હાચું કહ્યું ભાઈ ત્યે હો ટકા હો. તારા જેવું ભાઈ બંધ ન થાય સફળ ટાટઅપ પાછળ ઘણી વખત વર્ષોની મહેનત નિષ્ફળ પ્રયત્નો અને સતત ખ્ખવવાની તૈયારી હોય, તો જ તે ટાટઅપ કરી શકાય અને સારા પ્લાનિંગ થી બિઝનેસ પ્રાપ્ત કરી શ
એટલે તો આપડે કહીએ છીએ, જોબ અને સ્ટાર્ટઅપ વચ્ચે બંનેના પોતા પોત તાના ફાયદા હોય છે, તો સામે પોત પોતાના પડકાર હોય છે. કોઈ પણ નિર્ણયમાં ઉતળ ઉત્તાવળ માં પણ નઈ પણ કોઈ કોઈ પણ જે નિર્ણય હોય ને ભઈ એ સફળતા પૂર્વક લેવો જોઈએ. એમાં તારું શું કેવું છે?
હા એ તો બરોબર છે, તે વાત જે કરી ને એ બધી બરોબર વાત કરી છે સફળતાપૂ પૂર્વક જો આપડણે આગળ વધવું હોય તો આપડણે ળીત આપને જાતે અને આપડણી સો સહેલાઈ થી આપણે નિર્ણય લેવો જોઈએ.
હા ઈ વાત સાચી છે, ભાઈ. ફળતાપૂર્વક હંમેશા નિર્ણય લેવો જોઈએ અને થોડુંક જે છે, એ જીરજ રાખવું જોઈએ. ગમે તે કંપનીમાં કામ કર તા હોય અથવા તો સ્ટાર્ટઅપ કરતા હોય ગમે તે. કોઈ પણ ચીજ વસ્તુઓનું સ્ટાર્ટઅપ કરતા વખતે, કોઈ પણ કંપનીનું સ્ટાર્ટઅપ કરતી વખતે તેમાં કેટલો જ રો મટીરિયલની જરૂર પડે છે, કેટલા પઈસાની જરૂર પડે છે, યોગ્ય પ્લાનિંગ હોય તો આ ને આપણને જે છે. એ સફળતા પૂર્વક જે જે થવું છે ભવિષ્યમાં તે આપડણે. સારી રીતે થઈ શકશે અને એક વ્યક્તિ એવો હોય છે કે જે જેને યોગ્ય પ્લાનિંગ નહીં કર્યું હોય તો તેની તેને સફળતા મળશે પણ ટૂંક સમય પૂરતી જ મળશે સફળતા. અને ઓલો જે વ્યક્તિ યોગ્ય પ્લાનિંગ અને રો મટીરયલનું કેટલું જોશે પછી કઈ રીતે હ પની જે વર્ક કરશે કઈ રીતે એનું મેનેજમેન્ટ કરવું, એમ્પ્લોય કેટલા રાખવું? વા એનું જે છે પગાર ધોરણ કેટલું રાખવું એ બધું પ્લાનિંગ પ્રોપર કર્યું હશે, તો એને ખુબ જ સફળતા મળશે, તેના બિઝનેસમાં આગળ જતા.
હા હા બરોબર છે, ભઈ. સારું હાલો તો હવે રાખીએ, બાય.
ઓકે કઈ વાંધો નહી સારું વાલો ભાઈ પછી મળીએ, પછી પાછી વાત કરીએ.